હા મિત્ર નમસ્ મિત્ર આટલા દિવસ આટલા દિવસ પછી મિત્રો ફોન કર્યો એ પણ અચાનક તો હું મિત્રો થોડો ગભરાઈ ગયો હતો. તો મિત્રો તમારી ખુબ જ યાદ આવતી હતી.
હા મિત્રો તો આજે આપણેે વાત કરવાના છે. શાળા જીવન ના અનુભવો તો મિત્રો મારે અવાજ આવે છે?
હા મિત્ર આવે છે અને મિત્ર તમારો જે આટલું મહત્વનો કોલ આવ્યો મિત્રો ને અચાનક આવ્યો હતો મિત્રો મ ખુબ જ ડરી ગયો હતો. તો અને મિત્રો હું તમારો આભાર માનું છું કે તમે આ આટલે ભારે વરસાદમાં તમે મને યાદ કર્યું એટલે હું તમારો ખૂબ ખૂબ આભાર માન છું મિત્ર.
તો આપણે વાત કરવા જઈએ છીએ કે શાળા જીવનના અનુભવો. તો મિત્રો તમે નાના હતા ત્યારે શાળામાં કેવા કેવા પલ વિતાવેલા મિત્રો.
હા મિત્ર તમારી જે આ ટોપિક છે મને ખુબ જ સરસ લાગ્યું. અને મિત્ર આપણે આગળ વાત કરતા જઈએ તો જે સારું જે શાળાનું જીવન છે એ ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ સરસ હોય છે અને સારા જીવન એ બધાને ગમ તું હોય છે શાળા માં મજા કરવાની અને મિત્ર શાળામાં મને શામાં હું જયારે હતો મિત્ર ત્યારે ઘરે અમને ન મોકલતા હતા ત્યારે મિત્ર અમે બીમાર પરતા હતા એટલે બીમાર તો એટલે એમને એક્ટિંગ જેવા કરતા હતા કે બીમાર એટલે ચાદરમાં ઉગી રહેવાનું એટલે જે પણ ટીચરો આવે પછી એ લોકો રજા આપી દે પછી ઘરે તેને મસ્ત ફરવાનું ને સારું સારું ખાવાનું મળતું હતું. મારા જે બાકીના મિત્રો હતા એ લોકો પણ એવાજ કરતા હતા. બીમાર પડીને ઘર જાય પછી એ લોકો ઘરેથી રોટલી લાવી ને પછી મસ્ત જેમી જમતા હતા મિત્ર તો મિત્ર અમે જ્યારે નાના હતા શાળામાં ત્યારે અમે જંગલમાં ખૂબ જ ફરવા જતા હતા અને જ્યાં પણ જતા હતા ત્યાં ભેગા મળીને જતા હતા તમે ત તમે આ વાતને આગળ લઈ જતા તમે શું કેશો?
હા મિત્ર તમે વાત કરીએ ખુબ જ સરસ અને યોગ્ય છે. કેમ કે અમે બી નાણા હતા ત્યારે અમારા જીવનમાં આવું જ કરતા હતા કારણ શાળાનું જીવન એ એવું છે. કે આપણા લાઈફ નું એક એવું પર્સન બની જાય કે બહુ યાદગીરી માટે આપણે યાદ જાય શાળામાં એવી અનેક એવી યાદો આપડા જયારે આપણે સ્ટડી ચાલુ કરીએ કે પેલામાં થી ત્યાં આઠમા લગી નું જીવન અલગ હોય નવદસ નું જીવન અલગ હોય. અને કોલેજ લાઈફ નું જીવન અલગ હોય. આપણે વાત કરીએ પેલા એક થી આઠ ધોરણ ની તો મિત્ર શાળામાં અમે પેલા જ જતા તો એમ તો ઘરથી બહાર રહેવાનું હોસ્ટેલમાં રહેવાનું એટલે આપણે વાત કરીએ તો એ જીવન આપણું એવું હતું કે ત્યાં ના કોઈ મળવા આવતા ના કોઈ એવું કઈ બહારથી ખાવાનું લાવા દેતા. એવી જીવન લાઈફ હતી શાળાની તો મિત્રો એક વાત તો આપણે સમજવા જઈએ તો જે શાળા જીવન હતું એ ગુરુજીના હાથમાં હતું ગુરુજી કે આવું કરો તેવું કરો એના કારણે આપડે ચાલતા હતા. ને બીજી વાત કરીએ તો એ જો જીવન હતું ને એ બહુ સારું હતું અમારું. કે જે ગુરુજી કેતા આપણને વાત એ સાચ હતી હા, પછી એમાં અમુક અમુક એવા આવી જાય અમુક અમુક જગ્યાએથી અમુક વારે આપણને મિષ્ઠાન આપે એવી અનેક અનેક પ્રવૃતિઓ થયા કરે તો મિત્રો તમે બી આવું કરતા હતા કે
હા મિત્રો જયારે અમે નાના હતા ત્યારે અમે પણ આવુ જ કરતા હતા અને જય્યારે પણ મિત્ર અમને જે સ્કૂલમાં જે પ્રગ્રામ હોય ત્યારે અમે બી એન્જોય કરતા હતા જ્યારે પણ મિત્રો કોઈ મોટો પ્રોગ્રામ હોય ને ત્યારે અમે મારા મિત્ર લોકો જે પણ કામ કરવાનું આપતા હોય તો અમે એમાં કામ ખુબ જ કરતા પણ હતા અને ફરતા જ દેતા હતા અને મિત્ર એવું મળશે કે શાળા માં જયારે પણ અમે જઈએ ત્યારે આ જે પણ ગર્લ્સ લોકો હોય એમ અમને ખુબ જ ટગર ટગર કરીને જોતી હોય છે કારણ કે અમે જય્યારે એ સમયે અમે બોવ સ્ટાઇલિસ હતા અને ખુબ જ મજા પણ કરતા હતા એટલે કે જયારે પણ ખાવાની વાત આવે મિત્રો તો અમે સૌથી પેલા રહેતા કારણ કે ખાવામાં અને એને મસ્તી કરવામાં ખૂબ જ આગળ હતા અને મિત્ર શાળા નું એવુ જીવન છે કે જે આપણને ખૂબ જ મહત્વનું છે અને જયારે હું સ્કૂલમાં હતો મિત્ર જે જે આશ્રમ શાળા હતી ત્યારે તેથી અમને ઘણી બધી જગ્યાએ ફરવા પણ લઇ જતા હતા અને ખાસ કરીને મિત્ર જે આપણા ગુજરાતના જે સ્થળ છે જેમ કે હ સોમનાથ છે પાનેરા ડુંગર પાનેરા ડુંગર પણ કેવાય પા ડુંગર છે. અને ચોટીલા છે અંબાજી છે એવા ઘણા બધા છે ધાર્મિક યાત્રાઓ જે મંદિરો છે. ત્યાં અમને લઈ જતા હતા અમને ખુબ જ ગમતું હતું એ પણ મિત્રો કેટલા સાડા ત્રણસો રૂપિયામાં એટલે ત્યારે તો મિત્રો ખુબ જ ઓછા પૈસા માં આપણે સારી જગ્યા ફરી આવીએ પરંતુ આ સમયે મિત્ર આપણને ખુબ જ ખુબ જ પૈસા પણ ખર્ચવા પ પડે છે અને શાળા માં એવું હોય છે કે મિત્ર ક્યારેય પણ આપણે જે નાના હતા એટલે આપણને એટલી ખબર ના પડતી હતી તો મિત્રો તમારે શાળા જીવનનો અનુભવ થોડો જણાવશો
હા મિત્રો હું તમને જણાવ છું કે શાળામાં અમે એવી એવી મસ્તી કરેલી અને એવા અમુક અમુક કાંડ કરેલા એના વિશે બી તમને માહિતી આપો તો અમારું શાળા જીવન એ એવું હતું કે વ્યક્તિ વ્યક્તિ ના જીવનનો સૌથી સુંદર એ તો ભાગ બરાબર ને મિત્રો એ આપણા જીવન માટે યાદગાર સમય હોય શાળામાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ જીવન જીવવાની એક કળા હોય ત્યાં આપણને મિત્રો એવું એવું થાય ને ત્યાં આપણે એમ શાળા લાઈફ જ આપડી અલગ હોય પછી બીજી વાત કરીએ તો અહીં શિક્ષકો પાસેથી સારા સંસ્કારો શિષત સમય અને મહત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય અનેક એવા મિત્રો આપડે ભણી જાય આપડે એ લોકો સાથે ગાંડાઈ કરીએ મળે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ આપડે અને એવા એવા પ્રવાસો અમે કરતા કે બહુજ ફરતા સાપુતારા પાવાગઢ ગિનાર અને અને કેવી જગ્યાએ ફરતા પોચા સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવી અનેક જગ્યાએ અમે ફરતા. એમાં અમે બહુ ભાગ લેતા હતા મિત્રો અને બીજી વાત કરીએ તો જીવન. ભર યાદ રહે એવી વાત છે આમાં તો મિત્રો સૌથી સસ્તી. અને મસ્તીદાયક શિક્ષકો ન માર્ગદર્શન મળે આપણને. આ રીતે આપણેે કેવા જઈએ મિત્રો તો. પરીક્ષાઓની તૈયારી આપણે જ જવાબદાર હોય. ત્યાં હોસ્ટેલ લાઈફ હોય આશ્રમ શાળા એટલે. એક વાત તો એ છે કે સ્કૂલ લાઈફ આપડી બહુ નાનપણથી જ. આવીષ કે બહ જ સાર અને સિમ્પલ છે. તો મિત્રો શાળા જીવન દરમિયાન ઘણી બધની બાબતો. ખવા મળે છે આપણને બરાબર ને મિત્રો.
હા મિત્રો બરાબર જ છે અને મિત્રો હું તમને જણવા માગુ છું કે મિત્ર.
બીજી વાત કરીએ તો પરંતુ તમે. સમજવા જઈએ કે જે શાળામાં આપણના સાથે. થયેલું કાર્ય એ તમને યાદ હશે કે.
આ ત્રી ચોક્કસ યાદ હજીુ સુધી.
તો આપણેે બીજી વાત કરીએ શાળામાં થયેલા કાર્ય અને અનેક એવા. આપણે શાળા લાઈફ એટલે ટીચરો સાથે રહેવાનું. ટીચરો સાથે ભણવાનું. અને કેવી પ્રવૃતિઓ થાય છે. વિચારસરણી અને ભવિષ્યને ઘટાડવા મહત્. તો આણી ભૂમિકા ભજવે. અરે મિત્રો વાત કરીએ એમાં એવી ભૂમિકાની કે. આપણા જીવન લાઈફની એવી ભૂમિકા છે જે શિક્ષકો સાથે. એટલી અટેચમેન્ટ થઈ ગયલી હોય આપડી ત્યાં શિક્ષકોને નાો. બે અવાજ એવું કરાય ના કઈ ના. આપડા ગુરુજી હોય ત્યાં ગુરુજીને ના છોડેવા કરાય. તો મિત્રો. અમણા વાત કરીએ ને સ્કૂલ લાઈફની તો એ અમના યાદ આવી જાય. આપણા માટે બહુ યાદગાર બની ગયેલું હોય ત્યાંના ગુરુજી અમને. હમણા પાછા ફોન કરીને પૂછે શું કરો શું નથી. ભણતા છો તો અમે એનો તરત રિપ્લાય આપીએ. કે ગુરુજી અમે ભણતા છે કોલેજ કરતા છે. તો એવી બાબતનો અમે. ગુરુજી સાથે વાત કરતા હોય તો તમારું શું કહેવાનું મિત્રો.
હા મિત્રો તમારી વાત જાણીને મને પણ ખૂબ જ મને પણ ઇમો. ું થઈ ગયું કારણ કે મિત્ર આપણે નાલા હતા ત્યાંથી મિત્રો આપ. હોલમાં રહેતા હોય અનેણે આપણે એ સમયે જ્યારે આપણે. આશ્રમ શાહમાં હોઈએ ત્યારે પણ આપણે મિત્ર. જે કેવી પરિસ્થિતિમાં ત્યાં આપણે રહેતા હતા. અને હું તમને જણવા માંગુ છું કે જયારે અમે આશ્રમ સામ હતા અત્યારે મિત્ર એવું હતું કે પાકું પાકું બિલ્ડિંગ ન હતું. જે કવલા મૂકેલા હતા અને. પોતરા પણ નહીં હતા મિત્રો તો મિત્રો ચોમાસા દરમિયાન મિત્રો અમને એટલી બધી. એટલી બધી મિત્રો તકલીફ પડતી હતી તોય સતાા અમે. એ વિતાવેલું અને મિત્રો. અમને હજુ સુધી યાદ છે કે ખુબ જ ઘણો વરસાદ. હોય તો શિક્ષકો અમને ખુબ જ સપોર્ટ કરતા હતા અને અમે એક બીજા મિત્રોને પણ ખૂબ જ ઘણો સપોર્ટ કરતા હતા કારણ કે આવા સમયે મિત્રો સા રહેવા જોઈએ અને ખાસ કરીને મિત્રો જે નજીકના જે સ્થળો છે ત્યાં પણ અમને ફરવા લઈ જતા હતા કારણ કે એવું હોય છે કે મિત્ર મિત્ર મિત્ર બધા સાથે ભેગા મળીને હ જઈએ તો મજા પણ એટલી જ આવતી હોય છે તો મિત્રો તમે હજુ આગળ શું વધારશો આ વાતને
હા મિત્રો તો તમે વાત કરી એ બદલ હું તમારો આભાર માનું છું મિત્રો તો પાછા હું ત આપડે મળીશું તો વાત કરીશું મિત્રો હા તમારો ખૂબ ખૂબ આભાર